જય શ્રી કૃષ્ણ બેેન.
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બેહેન.
મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
બેઠો છા પીએ.
હા હા તારી આ સાડી બહુ સરસ લાગે છે.
થેન્ક યુ બેેન. આ દિવાળી માટે લીધી હતી બારાસો નીથી.
સારું કહશો તમે સરસ છે. કલમ પણ મસ્ત છે તમે ક્યાંથી લીધી.
ઓ પણ રાજમલ માર્કેટથી ત્યાં સેલ ચાલુ હતી
બિલકુલ સાચૂક્યો કેટલા ડિસ્કાઉન્ટ હતો
પચાસ પ્રતિશટ ઓફ હતો એન દો સાડી લેતો એક ફ્રી.
બિલકુલ સાચું કો તમેને. સારું સારું મળે પણે લેવી છે ક્યારે સેલ્
આવતા રહેવા સુધી છે ચલો બેન જઈએ
હા હા શું નહી ઘરની સફાઈ કેવી ચાલુ છે તમારી.
બસ બેન દિવાળી આવે છે એટલે રોજ એક રૂમ કરું છું.
બિલકુલ સાચુ કયો હું પણ બાથરૂમમાંં કિચન પહેલે કરી દીધું.
વા બેહેન સારું કીધું પડદા પણ ધોઈ નાખ્યા.
બિલકુલ સાચું કીધું તમેન આજે શું બનાવ્યું તમે.
આજે થેપલા દહી અને બટાટાનું શાક બનાવ્યું.
બાહ મારા ઘરના તો દાલ બાથ અને પીંડા
બને એકબીજાના ઘર જમીએ ક્યારેક
હા-હા મેગાઈ તો બો
હા બેન એટલે જે સેલમાં ખરીદારી કરવી પડે.
બિલકુલ સાચું કયું મહિને દો હજાર બચાવું છું ઘર માટે
સારો વિચાર તમારો હું પણ પીગી બેંકમાં નાખું છું.
બિલકુલ સાચું કયું દિવાળી માટે શું પ્લાન છે
ઘરની રંગોલી દીવા અને નવા કપડાં.
બિલકુલ સાચું કયો તમે બચા
હા બેહેન અને મીઠાઈ ઘરમાં જે બનાવીએ
મમ્મીજીીનો ઘુટનો દુઃખે છે.
હા બેન મને પણ માલિશ કરવી પડે છે, રોજ.
એક લોકોનો આશીર્વાદથી જે ઘર ચાલે છે, મારા તો.
હા બેન સોસાયટીમાં ગરબાનું આયોજન છે, તમારે
હા-હા આપણે બને સાથે જઈએ.
હા ભેણ નવી ચણિયા છોલી પહેલી એ.
બિલકુલ સાચું કયું તારી સાથે વાત કરીને મને ખૂબ થઈ ગયું.
હા બેન આપના સાથે હસુ તો બનતું સારી રીતે થશે.
બિલકુલ સાચું કીધું બચ્ચાઓની સ્કૂલ ની ફીસ ભરી તમે?
હા બેન ભરી લીધી. પંદર હજાર ભર્યા મંગાઈ બહુ છે.
હા પણ ભંતાર જોઈએ ને સેલમાં
બેન મારા પાસે પીસ સાડી છે. તમારા પાસે કેટલી છે?
પચીસ પણ બને છે, હંમેશા નવી રઈએ
ફંક્શનમાં શું પહેરું એ જે મોટા સવાલ છે.
બિલકુલ સાચુ કયું રાજમલમાં કે રિશતો છે પણ મોલ માં ક્વલિટી સારી છે.
હા સેલમાં મોલ જોઈએ તીન સાડી પાંચ હજારમાં મળે છે.
બિલકુલ સાચુ ક્યો છો તમે બેન આવતા તહેવાર બને જોઈએ લિસ્ટ બનાવીએ.
હા બેન પણ દિવાળી માટે નવા સોફા કવર લાવ્યા?
હા-હા પિંક કલર ના લાયા સાથે ઝુમર પણ સાફ કરાયું
શું વાત કરો તમે હું પણ દિવાલ પર નવા ફોટો લગાવીશ.
સાચી વાત કહેશો તમે ઓછું આપો હેલ્થ માટે સારું
હા બેન હવે બટ ફ્રાયરમાં બનાવું છું.
બિલકુલ સાચું કયો મને પણ રેસીપી આલની
હા બેન આપું છું. ફોનનો ફોન હતો દિવાળીમાં આવે છે.
બિલકુલ સાચું કયો શો તમે એ લોખવા માટે ખાસ મીઠાઈ બનાવીએ
હા ઘરમાં રોનક આવશે.
બિલકુલ સાચું કયો શો આ મહિને બિલ પચીસોનું આવ્યું.
હા એસી ઓછો ચલાવો બેન પંખાથી કામ ચલાવે
અને સોલર પેનલનો વિચાર કરીએ છીએ.
હા બેન સાચું વિચાર છે, તમારું ગરબાની પ્રેક્ટિસ ચાલુ છે, તમારી?
હા-હા રોજ સવારે એક કલાક ચણ્યા ચોરી સલાઈ કરાઈ
હા સેલમાં કપડો લઈને દરજીને આપ્યો.
બિલકુલ સાચુ ક્યો શો કાલે વર્તનમાંથી અવાજ આવી હતી પડોશી બોલ્યા.
કોઈવાત નહીં બહેન બંને મિલીને માફી માંગીએ.
હા ઘરમાં શાંતિ જરૂરી છે, ને
હા બેન શાંતિ છે. આપણે જેઠાણી દેવરાની છીએ, પણ બહેનો જેવા છીએ.
એકદમ સાચું કહેશો સાથે સાથે હું છે, બધું સારી રીતે થશે.
હા, બેહેન એક બિજાને મદદ કરીશ.
ગુસ્સા ચુક્યો છો, તમે મે. અને તમે સાથે હસવો બધું સારી રીતે થશે, ઘરનું કામ હોય નેતો બધું વેસ્ટને કરીએ. અને, એકબીજાને મદદ કરીને તો સરસ થાય છે, ખબ ઘર ઘરનું પ્રેમ છે, શું કરવાનું દેરાની જેઠાની તો જમાના અમે બહેન જેવી છે.
સાચી વાત બેહેન તમારી.
બિલકુલ સાચું ક્યો તમે બોલ. આપણે ઘર લેવું છે, ને તો કેવું હોવી જોઈએ.
પણ ટુ બીએચકે હોવું જોઈએ.
બિલકુલ સાચુ કયો તો, અને કિચન મોટું હોય જોઈએને, તો બધા મોટા રસોઈ બનાવીશે.
હા, બેન.
હવે ઓનલાઈન પણ સેલ આવેે છે, ને
હા, પણ સાડીમાં. સાથમાં લેજને જેવા જેવાની મજા અલગ છે.
હા બિલકુલ સાચૂક્યો છે, એટલે બને દુકાન જોઈએ સાથે સાથે ચાય પણ પીએ.
હા બેન, દિવાળીમાં મમ્મી પપ્પાને શું આપીએ.
બિલકુલ સાચુ કયો. એ લોકો માટે નવાં કપડાં અને મંદિરનું સેટ,
વાત કરો તમે સારા વિચાર છે, તમારો તો સેલમાંથી ત્રીસ પ્રતિશત સસ્તું મળે છે.
બિલકુલ સાચું કેશુંભાઈ નવા કુકર અને કઢાઈ લેવી જોઈએ. અને મોલમાં સેટ છે, સ્ટીલનું સેટ ચાર હજારમાં
હા બેન સરસ વિચાર છે, તમારો
અને હું પણ કિચનમાં, હોય જોઈએ નેતો બધા માટે રસોઈ બનાવી શકું.
સાચી વાત છે, તમારી તો.
અને છત પર બેસીને ચાય પીએ.
હા બેન મેથ્સ આરામને મેથ્સમાં તકલીફ આવે છે,
હા, બેન અને બેન મેંતો એક સાલ પછી ગાડી લેવી રહ્યું.
શું વાત કરો તમે બહુ સારો વિચાર છે, તમારો તો
અ સફેદ કલરની ગાડી લેવું, મમ્મી પપ્પા ને તીર્થયાત્રા કરાવે. હું ડ્રાઈવિંગ કરશું, ઓર તું બગલમાં બેસીશ.
હાશું વિચારશે બેન તમારો.
ચલો મેને પપ્પાસે વાત કરી હે, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.